ઓ કેમ છો. હલો. હલો, બરાબર આવતો. મારો તમને.
હલો
હા બરોબર આવતા છે. તમને હલો. હલો. અવાજ આવે છે. બરાબર તમારે.
કહી રહ્યા છે.
હા થોડો થોડો આવી રહ્યો છે.
હા એ તો તમને ખબર છે. ખરું અમારા ગામડામાં છે. એટલે ગામડામાં થોડુંક નેટવર્ક નું પ્રોબ્લેમ રહીં
હા એ તો એજ કારણ કે ગામડામાં બધી સુવિધા એટલે બરાબર સારી એટલે છે એમ તો પણ અમુક જગ્યા એવી નથી કે ત્યાં બરાબર નેટવર્ક આવતુ નથી તમારે તો આવે એમ અમારામાં બી પ્રોબ્લેમ હતું કારણ કે અમારી બાજુ બહુ આમ સુવિધા નથી નેટવર્કની બધી. તમાર બાજુ કે છે. આવે છે. તમારે બરાબર
હા મારામાં તો બરાબર જ આવે છે પણ મારે તો તમને ખબર આપડ ફાઇવજી આવી ગયેલું નેડ ફોરજી જ મારો કાર્ડ છે નવાો ફોન મારીથી લેવાતો નથી અને ફોરજી મા તો નેટવર્ક તો પાછું એટલું ઓછું પકડે મેં રિચાર્જ પણ ખાસું એવું વધારે પૈસા ન કરાવું તો પણ એ હું. નેટવર્ક સીમ એવું પકડતું છે. એની ખબર તમારે અહીંયા કેવું તમારું ફોર જ છે કે ફાઈવ જી છે. અને તમારું નેટવર્ક કેવું પકડતું છે.
હા સેમસંગ મારા બી ફોજી જ છે અને તે બરાબર પકડતું નથી જે તમારે જો જોયું ખરું કે બરાબર અવાજ આવતો નથી મારો એ તમારો પણ મને બીન સાંભળ્યો અને મારો જ તમને પણ નથી બરાબર સાંભળતો હતો કારણ કે આ નેટવર્ક ના લીધ પ્રોબ્લેમ તો આવે જ છે. પરંતુ હમને બધું ફ યુઝર બા ઘણા વધી ગયા છે ફોરજી નું બધું ચાલુ નથી પેલા તો ફોરજી એવું સારું પકડતું હતું અમને બહુ ઓછું પકડે છે. તમારે શું કેવું છે.
હ મારું તો એવું જ માનું છેું ફોરજી હતું જ હતું ત્યારે જ સારું હતું ફાવજી ના બી ઘણા બધા ફાયદા છે કારણ કે ફાજીમાં આપ અનલિમિટેડ નેટ મળે છે કોઈ નેટ સારું એવું આપે છે અને સ્પીડ પણ સારી એવું પકડી શકે છે. પણ આપડા ગામડામાં એવું ફાઈજી એવું ખાસ કરીને પકડતું નથી. પણ જે સીમ વાળા છે તેમ નવા નવા ટાવર લખાવી આવી સ્પીડ વધારી રહ્યા છે હડ જોઈએ અમારે અહીં કેવું સ્પીડ વધે છે અને કેવું થતું છે તેનાથી અમારામાં એવું સારી સ્પીડ પકડે અને અનલિમિટેડ અમને ડેટા ને બધી સુખ સુવિધા મળી રહે એવી મારી ઈચ્છા છે.
હા એ તો એ જ કારણ કે બધી સુવિધા બધાને મળી રહે એ તો એમના માટે ખુબ સારું કહેવાય છે પરંતુ આ ઇન્ટરનેટી બધું ઘણી બધું નુકસાન પણ થાય છે આ ફાઇવ જ યુઝ ફાઇવજી આવવાથી અને અમુક ચાાઈનામાં તો સિક્સ જી પણ આવી ગયું છે. કે ખૂબ આ વાતાવરણને રેડિયેશન ખૂબજ ઘણા બધા પક્ષીઓને અસર કરે છે. તે સારું ના કેહેવાય ને.
હા સારું તો ના જ કેહેવાય કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓનું નુકસાન કરે તો આપણું નુકસાન છે કે પક્ષીઓ આપણા મિત્ર છે તે આપણને ખેતીમાં અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં પણ પક્ષીઓ કામ આવે છે. જેમ કે ખેતર ખેતરથી આપણે ખેતીમાં કોઈ જીવ જંતુ. તોય તે ખાઈને આપણે પાકને બગાડ બગાડમાં જ અટકાવવા આવે અને બીજા બધા પ્રાણીઓ છે. જેમકે મોર છે. મોર તે આપ રાષ્ટ્રીય પ્રાણી